હેલો
હેલો
હેલો
હેલો મારો અવાજ સંભળાય છે તમને?
હા હા સંભળાય છે.
અચ્છા અચ્છા શું કરતા હતા?
કઈ નઈ જસ્ટ મારી બેનને મહેંદી રંગાવું છું.
અચ્છા ફ્રી છો હમણાં તમે?
હા હા બોલો ને
તો આજે મને એક ટોપિક ઉપર તમારી જોડે વાત કરવી હતી.
હા બોલો
આમ પહેલાનો ખોરાક કેટલો આમ શુદ્ધ દેશી જે હતો એ અને હમણાંનો જે સ્ટ્રીટ ફૂડ જે બાળકો કહે છે. કે હમણાંનો જે ખોરાક છે જેમ કે ચાાઈનીઝ કે તો તમને બે માં તફાવત કઈક સારું લાગે કયું ખોરાક સારું છે? તમે શું કેવા માંગો છો?
જાહીર છે વાત છે કે પેલાનો ખોરાક વધારે સારો હતો કેમ કે એ હતો પ્રકૃતિ સારા વાતાવરણમાં થતો પણ હમણાંનો ખોરાક તો એવો થઈ ગયો છે કે કોઈ નાના બચ્ચા રોગો ઈજ થાય છે ને ઉપરથી એના લીધે એ હેલ્થ શું વધારે આવે છે.
હા ઈ તમારી વાત બહુ સાચી કે પેલાના ખોરાક માં પોષણ મળતું અને બધું આમ પ્રોટીન એવું મળતું તો સારું હતું બધા આમ સ્વસ્થ રહેતા અને હવે જે પેલાનું ખાધેલું છે એ હમણાં કેટલા સ્ટ્રોંગ અને તંદુરસ્ત છે. જે રીતે કામ કરે છે કે મજૂરી કરે છે. તો એ લોકો થાકતા બી નથી. અને હમણાંનોો ખોરાક આપણે જોવા જઈએ તો કેટલોમ તેલ મસાલા અને અડધું તો ફૂડ કલર વાળો જ હોય છે જેમ કે ચાાઈનીઝ હોય છે એમાં એટલો બધો ફૂડ કલર આવે છે પછી અજીમો મોટો કઈ હકી આપે એ આવે છે એ બધું કેટલું સ્વાસ્થ્ય માટે બહુ ખરાબ વસ્તુ છે તો આ બાળકોને ન ખાવું જોઈએ પેલાના ખોરાક જે છે જેમ કે આમ ઘી કે ઘી ઘોળ રોટલા એવું બધું ખાયલું હે તો એ લોકો કેટલા હમણાં તંદુરસ્ત છે એની હેલ્થ બી સારી છે.
હા એ વાત તો તમારી સાચી. ને ઉપર થી એવું બી થાય કે જેને સારું ખાધું હોય પેલેથી મમ્મી ને લોકો એ ને કે પેલેથી સાચું ખાધેલું હોય તો એમાં બી ફરક પડે એ પેલેથી બધું ખાધેલું હોય તો આપડણે એટલા સ્ટ્રોંગ ને ઇમ્યુનિટી વધારે હોય ને હમણાં ન જે ફૂડ જે એ ને એ આપણે બચપનથી નાજુક નાખું આપ કેટલા તો બીમારી એના લીધે વધી ગઈ છે કેટલા હોસ્પિટલ્સ બધા એના પાછળ પૈસા નાખે છે છતાં પણ પબ્લિક નથી માનતી એક તો વરસાદ માં તો કેટ એટલું બઉ ખરાબ થાય જેું ખાવાનું બહારનું ને એનાથી તો આપણે કેટલા ઓલું ત્યાં બઉ મચ્છર ને એ બધા થાય ને તો બી લોકો ત્યા જાય
હા એ બી તમારી વાત બહુ જ સાચી છે. કે હવે આ બહારની જે આપણે સ્ટોલ્સ જોઈ રહ્યા છીએ રેકડી કે હોય છે. ત્યાં કેટલા આજુબાજુ પાણી ભરાઈ જાય વરસાદ ના લીધે તો ત્યાં કેટલું બધું આમ મચ્છર માખ ને એવું હોય છે, અને તો બી અ લોકો ત્યાં સમજતા નથી ને તો બહારનું ખાવા ઈચ્છે છે. અને આપને તો એ બી ખબર ના હોય કે એ લોકોની સામગ્રી ક્યારે લીધેલી છે. ક્યારે એ લોકોએ બનાવેલું છે. બધું એ લોકો તો જૂનું બી ખવડાવતા હોય કેમકે એનું વેસ્ટ ના જાય અને એ ક્યારે શું લે અને એઈ ક્યારે સુું લે છે કે આ કેમ લે છે, કેવી જગ્યાએથી લે છે, એ બી આપને ખબર ના હોય અને આજકાલ તો કેટલા ફૂડ પોઈઝનનાય બી કેસ આવી રહ્યા છે આપડા સા
આજકાલનું આપણે જોઈએ તો એમ જોવા જઈએ તો હેલ્થમાં તો આપણા માટે ઘણી મેડિસિન સીન્સ આવી ગઈ છે, પણ જે પેહલેથી કુદરતીથી જે મેડિસન છે એ તો આપણે બીટ ના જ કરી શક એ આજના જનરેશનની. હવે એના લીધે તો એક તો ફૂડ બહુ ખરાબ થઈ ગયું. કે જેના લીધે ઘરનું ખાવાનું બંધ કર. આપણે હોસ્ટેલ્સમાં જઈને તો ભી એને ગમે બાળક હોસ્ટેલમાં જાય તો હોસ્ટેલનું ન ખાય એના કરતા તો એ બાર જ ખાઇ. એક તો ઈ રીઝન છે. હોસ્ટેલમાં મોકલે તો એ થાય, ને ઘરે તો એના માતા પિતાનું ના માને.
હા! એ તમારી વાત બહુ જ સાચી છે, કે આજકાલના બાળકો સમજી નહી શકતા કે બહારનું એના સ્વાસ્થ્ય માટે કેટલુ ખરાબ છે. એ લોકોને તો ટેસ્ટનું જ જોવે છે, નહી કે એ લોકો પોતની સ્વાસ્થ્યનું જોવે છે બહારનું કેટલું બધું ખાય છે. હવે જે દેશી ખોરાક હતા પેલાના જે રોટ બાજરાના રોટલા કહી શકીએ કે ઘી ગોળ કહી શકીએ કે જે પહેલાં પેહલા જે તાજી તાજી શાકભાજીઓ આવતી, એવી હવે તો એવી શાકભાજીઓ બી નથી રહી કેટલું દવામાં પકાવ જલ્દી પકાવવા માટે કેટલી બધી દવાઓ અને અ અલગ અલગ પેસ્ટિસાઈજ આપે કહી શકીએ એ લોકો યુઝ કરી રહ્યા છે. તો એ બહુ ખોટું છે. ખાલી ખાલી જલ્દી પાક પકાવા માટે એ લોકો દવા યુઝ કરે અને ઈ દવાઓથી તો કેટલું બધું પોતના સ્વાસ્થ્યમાં બીમારી આવે છે અને સારું ન કેહેવાય એ દવાઓ યુઝ કરે છે. એના કરતા જે પેલાનો દેશી ખોરાક હતો એ બધું બઉ સ સારું હતું. એ બધું આમ નેચરલ હતું અને દવા વગરનું હતું અને બહુ એમ સારું કહેવાય કે એ લોકો જયારે ઇ ખાતા તો સ્વસ્થ એનું સારું રહેતું, અને હેલ્ધી ડાયટ રહેતી આ બે એમ કહી શકીએ એમ. ને હવેના બાળકોને એ સમજાવું તો બહુ જ અ અ અઘરું છે.
હા, એ જ ને. એ તો આપડે જોયું જ ને. આ આજ વરસ આપડણે આંબાનાય જોઈ શકીએ. કે કંઈ દવા વગર તો થતું જ નથી. દવા ના નાખી તો આપણે જીવડાને આપડે કહી શકીએ ને મધ ફળ માખીને એ બધું આવી જાય છે, જેના લીધે એનો પાક ખરાબ થઈ જાય છે. તો આજના જીવનમાં આપડે કુદરતી વસ્તુ બી સારી નથી જ. કેમ કે એમાં બઉ દવા છા ટવામાં આવે છે. જેના લીધે તો અલગ અલગ રોગો બી દાય છે અગર એને વોશ કર્યા વગર તમે ખાઓ, તો એ તો હેલ્થ માટે સારું તો નથી જ.
હા ઈ ઈ વાત બી તમારી બહુ જ સાચી છે. ઘણા બધા કીડાઓ નવા નવા આવી ગયા છે, ફળમાં અને અને ઘણા બધા એવું જીવજંતુ આવી જાય છે, ઘળો આવી જાય છે, તો એના માટે દવાઓ છાંટવી પડે છે. પણ ખેડૂતોને નેચરલ દવા ઉપર વધારે ફોકસ કરવો જોઈએ. એ લોકોને નેચરલ દવા વધારે ઉપયોગમાં લેવી ખપે. જેમ કે, આપે છાસ છે. તો એ છાસ ને એ સ્ટોર કરે તો ઈ છાસ થોડીક ખરાબ થાય ઈ છાસ ને દવા રીતે ઉપયોગ કરે તો બહુ સારું કેવાય એનાથી ઘણા બધા જીવડા જીવજંતુને એ લોકો નથી રહેેતા જાળવામાં. અને બીજી વાત. અને બીજી વાત એ છે કે, અ આ જો આ છોકરાઓને હેને સિઝનલ ફ્રૂટસ અને બધું સીઝન હિસાબે ખાવું જ જોઈએ, જેનાથી એની સ્વસ્થ બહુ સારું રે. જેમ કે, તમે કીધું કેરી તો કેરી જે સમ ઉનાળામાં આવે છે એને ખાવી જોઈએ તો એનાથી સાાર ું સ્વસ્થ ર નહીિ સ્વસ્થ ર બાળક બધા ફ્રૂટ્સ ને વેજી શાકભાજી ને બધું ખાવું જોઈએ
હા એ તો સાચું પણ આફેરે કેમ થાય છે કે આપડે જયારે વાવાનું વાવતર કરતા હોય કોઈ બી વૃક્ષ ન કે કોઈ બી પાકનુંું તો આપે જયારે વાવેતર કરતાય ને તેમી આપડે દવા નાખવી પડે છે એના સ એના દવા ના નાખે તો તે થતું જ નથી. કેમ કે આ ફેરે તો ક્યારે ક્યા વરસાદ ક્યાં ઉનાળો ક્યારે શિયાળો કં ખબર નથી પડતી આ ફેરનું ક્લાઇમેટ જ બધું ચેન્જ થઈ ગયું છે બધું બધું ચેન્જ થઈ ગયું છે એના લીધે લું દવા તો નાખવી જ પડે છે જેના લીધે ને નેચરલ પાક નથી મળતું નેચરલ પાક નથી મળતું જેના લીે આપણે બીમારી વધારે થાય છે
હા એ તમારી વાત બિલકુલ સાચી છે કે અ પેલાથી જ્યારથી આપણે વૃક્ષ વાવી છીએ ત્યારથી જ આપણે દવાઓનોો ઉપયોગ કરવો પડે છે કેમ કે હવેની તો માટી કે જે ધૂળ આપણે કહી શકીીએ જમીન જ સારી નથી રહી કેમ કે ઘડી ઘડી દવાઓ ન ઉપયોગ થાય તેનાથી જામીન માં બી ખૂબ નુકસાન થાય છે પેલાની જમીનોમાં તો એવું નુકસાન ના થતું ને સારી રેતી કેમ કે વરસાદ ઋતુ કઈ શકી કે ઉનાળા ઋતુ કે બધું ટાઈમ ટુ ટાઈમ આવતું હવે કોઈ આમ ફિક્સ ટાઈમ જ નથી હોતું. કેમ કે પોલ્યુશન જ એટલું થઈ ગીયું છે તો એ બધું માટી ને જમીન ને બધું પોલ્યુટ કરે છે. જેનાથી આપણે છોડ વાવી ત્યારથી જ આપણે દવાઓ ચાલુ કરવી પડે છે. અને તે છોડ વાવા માટે કેટલી મહેનત કરવી પડે છે છોડ નાનું હોય ત્યારથી મોટું થાય જેમ કે બાળકને ઉછેરી છે એવી રીતના અમને છોડને ઉછેરવું પડે છે. તો એ આપને એમ જરાક વિચારવા જેવું છે કે એટલું બધું મહેનત કરવું પડે છે તો આપે આમ સારી રીતે કરી કે નેચરલ પ્રોસેસ કરી તો સારું રે.
હા, એ તો તમારી વાત સાચી. કે એને નાનકડે થી મોટું કરવું બઉવ મુશ્કેલ છે. પણ જયારે આપડણે વાપર કરતા હોય ને ત્યારે એને પ્રોપર પાણી બી દેવું જરૂરી છે. અગર એ ના મળે તો બી એ સુકાઈ જાય ને વધારે પાણી મળે તો બી સુકાઈ જાય
હા, તમારી એ વાત બી સાચી છે કે પાણી પૂરતું એ લોકોને પૂરતું પાણી જોઈએ કે આપને પૂરેપૂરી જાણકારી હોવી જવે હોવી જોઈએ કે આ વૃક્ષને શું ખપશે કેટલું પૂરતું પાણી ખપશે અને કેવું ખપશે? બાકી તો બધું જે કરતા હોય એ લોકોને તો પેલેથી જાણકારી હોય જ છે. ને આમ ઓલું પેલાથી જ જાણકારી લઈને જ એ લોકોને વૃક્ષ કે જે વાવવું હોય એ વાવું જોઈએ પછી તો જો વાવી લે પેલાથી જ અને પછી એની એને કોઈ જાણકારી જ ના હોય તો એ આપણો પાક ફેલ જાય છે. અને કોઈ એનામાં ફાયદો થતો નથી. અને ખોટા ખોટા આપડા પૈસા ના પાણી ભી થાય છે. તો આપણે એનું ધ્યાન ખુબ જ રાખવું જોઈએ કે આપણે કઈ લાઈન કેવી રીતના કરવાનું છે.
હા, એ તો તમારી વાત સાચી. ને આજના જમ જમાનામાં બધેથી કઠિન કામ ખેડૂતો માટે છે. કેમ કે ક્યારે શું થશે એ તો એને ખબર જ નથી પડતી ક્યારે શું બદલાશે? ક્યારે શું કરવું કેમ કે આજનું ક્લાઇમેટ જ એટલું ખરાબ થઈ ગયું છે. કે એના ક્લાઇમેટ પ્રમાણે એનું પાક નથી થઈ શકતું.
હા, એ બી છે કેમ કે ક્લાયમેટ નું આ આજકાલના વાતાવરણનું તો નક્કી હોતું નથી. તો ખેડૂતો તો કેવી રીતના ચાલી શકે કઈક નક્કી જ ના હોય. જયારે વરસાદ જોઈતો હોય પાક માટે તો ત્યારે વરસાદ આવતો નથી અને જયારે વર્સ વરસાદ ના જોઈતો હોય ત્યારે વરસાદ આવી જાય છે તો તે લોકોને બહુ બહુ જ નુકસાન થાય છે. અને એ લોકો નો જવાબદાર કોઈ હોતું બી નથી એનું નુકસાન ની કોઈ ભરપાઈ કરતું બી નથી.
હા, હા ઠીક છે લો હવે તમારી સાથે પછી વાત કરું.
હા, ઠીક છે.